કેમ છે.
હું મજામાં છું તું કેમ છે?
હેલો
હલો
હેલો અવાજ ની આવે
ની આવે આવાજ
હા હા આવે છે હમણાં તો હા બોલ શું કરે છે તું?
હું બેસી છું.
હમ ઓમ
તું કરતી તું શું કરે છે?
અરે કઈ નઈ યાર મારા ઘરે કામ આવે છે એજ કરતી છું
તું શું કામ કરે છે ઘર બેઠા
અરે એ મારા પપ્પા નું કંપની છે ને ત્યાંથી એક કપડું છે ને કપડું
એ કપડાનું
કપડું બને છે ત્યાં ટી શર્ટ વગેરા તો એ એનું જે ધાગા રે છે ને એને કાપું છું મેં
એમાં એમાં શું કેટલા પૈસા મળે છે તને
અરે કઈ નઈ એમાં તો કઈ સો પીસ કરવાનું પછી સાઠ રૂપિયા મલે છે.
તો બહુ સારી વાત છે ઘર બેઠા કમાયા કરે છે તું.
હા તો શું કરું હું બીજી જગ્યાએ ની જઉ ઘરે બેસી ને જ કરુ
મને તો કોઈ કામ જ નહી મળે હું શું કરું મેં કાંઈ ની કરું ઘર બેઠી છું
ઘરે બેઠી છે. જમવાનું થય ગયુ તારું જમવાનું થઈ ગયું.
ની હવે તો હમ બધા હજુ તો બની રહયું છે.
શું બનાવી રે છે તું બ
આલુ ઇ ઈંડાનું સાલન
અરે વાહ એકલી એકલી ખાશે તું મને પણ આપજે
આવ ને તું આપું તને પણ
અરે યાર તને ખબર છે મારા ઘરે પણ બિરયાની બને છે.
અરે વાહ મને પણ આપજે
હા હા ચોક્કસ તું પણ મને આપજે મેં પણ તને આપુ.
કોણ બનાવે છે.
એ મારી બેન છે ને એ બનાવતી છે.
મારા માટે પણ કોઈ કામ શોધ ને
અરે યાર હમણાં તો મને કોઈ કામ નથી મળતું. મે તને કેતી છું મારા ઘરે આવજે એ તું પણ કરજે કામ તને પણને પૈસો કમાવાનો મોકો મળશે
હા આવીશ.
હા આવજે એક વાર ટ્રાય કરવામાં શું છે ટ્રાય કરજે
તારી સાથે તારી બેહેન લોક પણ કાપતી હશે.
હા હા મારી બેન મેં મારી મમ્મી. બધા લોકો કરીયે છીએ
મહિનામાં કેટલા પૈસા આવતા હશે.
અરે એટલું બધું નહી આવે ક્યારે ક્યારે- - આઠ હજાર આવે. ક્યારે ક્યારે દસ હજાર એમ જેમ કામ કરીએ એમ- -
પણ સારું છે ને ઘર બેઠલા એટલા પૈસા આવી જાય છે.
હા યાર તો શું મહેનત પણ એટલું- - કરું ને પછી મારા પપ્પા ત્યાંથી આવે આવે- - માલ આવે છે પછી મેં એને - લાવું છું અહિયાં બઉ મહેનત છે યાર મે તો કંટાળી ગયું છે આ કામથી- -
તો બીજું કોઈ કામ શોધી લે.
અરે બીજું કામ શોધથી છું નહી મળતું યાર કામ જ ની મળે.
કોલેજ માં એડમિશન કરાવી લીધું.
પસંદ થઈ ગયું છે યાને ખબર છે કાલથી કોલેજ પણ સ્ટાર્ટ છે એ.
તારું એડમિશન થઈ ગયુ કોલેજમાં?
હા એડમિશન તો થઇ ગયુ છે ફીસ જમા કરવાનું બાકી છે કાલેજ કરી લઈ.
મારું તો કઈ નહી મારી મમ્મી મના કરે છે ભણવા માટે- -
હા તું તું પણ ભણી નહી યાર કેમ તું તારી બહેન ને લીધે તું પણ નામ લખવા હો મારી સાથે.
વિચારતી છું કે જોબ કરું પછી એડમિશન કરાવું.
હા મને ખબર તારી મમ્મી- - એક વાર મને મહિલી હતી તો મને બોલતી હતી કે- - કે મારી છોકરી છે કાંઈ બોલતી નથી પણ એને પણ ભણવાનું શોખ છે.
ભણવાનું શોખ કોને ના હોય.
હા યાર- - બધા નુ પૈસા નુ જ પ્રોબ્લેમ હોયે છે મને ખબર છે. કઈ તું પછી પણ ભણી શકે છે એમાં કઈ નહી.
હા એ તો મારી પાસે ટાઈમ છે હજુ.
હા હમણાં તો બહુ ટાઈમ છે તારું હતો -
તારી નાની બેેન શું કરે છે.
મારી બેન તો હમણાં કઈ નથી કરતી. એક એક વર્ષની ડ્રોપ લેવાની પછી જોબ પછી કરશે.
એ શું બનવા વિચારે છે.
હા એને તો ટીચર બનવાનું છે. એ તો વિચારેલી છે ટીચર બનહે ગુજરાતીની- -
વાહ સારી વાત છે.
હા બ હા, એ મારેય બ ટીચર બનવામાં બહુ ખર્ચ થાય ને એટલે પૈસા જોઈએ બધા ન પૈસા જોઈએ પચી
અને તું શું બનશે?
એટલો હમણાં બી કોમ કર ના જણ કે
સારી વાત
હ ઘરે બેસેલું છું હમણાં તો લગ્ન બી થશે એમ વિચાર કર ભણી લઉ તો સારું ને એમ પણ ભણવા જોઈએ બધાને ભણવા જોઈએ. મારું તો એજ કેવું છે ડિગ્રી તો આવી જ જવ જોઈએ. હા, એટલે તો મેં ભણું
તો દેશ આગળ વધશે.
હા, સા એકદમ બરાબર કીધી તું એ.
જોબ પણ સારી લાગી જાય એમ તો પ્રેશરની જોબ નહી લાગે. જલ્દી એ તો પણ કઈ ટ્રાય કરીએ જ કરો
કમ્પ્યુટર પણ શીખવું જરૂરી છે ને.
હા, એ તો બરાબર કીધું તમે. કમ્પ્યુટર બહુ જરૂરી છે કમ્પ્યુટર આવડે તો સારું છે.
તને તો થોડું ઘણું ઘણું આવડે છે, મને તો એ પણ નથી આવડશે.
અરે તું તું પણ શીખશે તો આવડી જ યુટ્યુબ છે ને યુટ્યુબ પર સર્ચ મારવાનું એ પણ બધું શીખવાનું એવું કઈ ન માનેમ કેમ આ ખાના બનાવવા સીખાવે છે ને એમ કમ્પ્યુટર પણ સીખાવે છે ઈ.
પણ એટલું હમજ નહી પડે ને.
હા, એટલું હમજ નહી પડે. એ પ્રેક્ટિકલ કરીએ આપડે તો જા વધારે સારું રેહ.
હા, પ્રેક્ટિકલ તો જરૂરી છે.
હા. તું પણ તેમ ચી
કરીશ ને.
તું વિચારે છે, કરવા માટે?
વિચારું છું ને નવેમ્બર સુધીમાં જઈશ.
હા, તું કરજે ને કોમ્પ્યુ ટર પર કરીને જોબ મળી જાય એવું કઈ નહીં મલે કે કમ્પ્યુટર કરીને જોબ નહીં મલે મલે કોઈ તો જગે તો મલીજ જાય કમ્પ્યુટર સારી રીતે આવડે તો એમ નહી કી કમ્પ્યુટર શીખવા જઈએ પછી કે એમ ટાઈમપાસ કરીને આવી જાય અને કોઈ ઇન્ટરવ્યુ લે પછી ની આવડે તો નહી જાની
ધ્યાનથી શીખવું જરૂરી છે એ તો ખુબ હાર્ડ છે.
કેટલા પૈસા લાગશે કે મને કમ્પ્યુટર શીખવામાં?
મારે થી તો અહ છો મંથનો કદાચ વીસ હજાર છે.
બઉ લાગે છે.
અરે બધામાં બહુ ફીસ છે એટલે તો મેં નહી કરું ને તો મે પણ કરતી જ ને એવું તો નહીં મલે કે ઘરે બેસી રહું.
પણ કમ્પ્યુટર શીખી લઈએ તો સારું જોબ મળી જાય ને?
હા હા એજ મેં પણ વિચારતી થી કમ્પ્યુટર આવડી જાય તો સારું. કમ્પ્યુટર બધા જ જગ્યા કામ આવે.
એમાં શું કઈ નઈ તું પણ વાત કરજે જઈને ખબર પડી જશે તને. છે ત્યાં બધા નુ અલગ અલગ હોય છે, ને. હા જતે
કઈ કમ્પ્યુટરમાં કયું કોર્સ કરવું એજ નની ખબર પડે છે મને.
અરે બે બેઝિક તો તને આવડે છે, ને.
ની આવડે ને બેઝિક મને શાળા માં શીખાવેલું જ નથી
બેઝિક તો આવડે છે, ને કમ્પ્યુટરમાં ટેલી કરવાનું બેઝિક તો બધા ને આવડે છે. એવું તો નહી મલે કે કેમ કે સ્કૂલ વગેરે બ. તેમા શિખડાવે છે.
મારા શાળા માં મને શીખાવેલું.
હા હા તારા શાળમા શિખડાવે. બટ મારા શાળામાં શિખડાવયુ છે. એટલે તને. કેતી હતી કે મારા શાળામાં એડમિશન લેયા.
હલો અવાજ નહી આવે તારો.
હા હેલો અવાજ આવે છે ને મારો.
હા હવે આવા લાગ્યું.
હા મને તારું અવાજ આવે છે.
હા મે કેતી કે. એટલે તો મેં તને કેતી હતી કે મારા શાળામાં આવીને તને એડમિશન લેવું જોઈએ. કમ્પ્યુટર પર બહુ સારી રીતે શીખડાવે.
મેંપી મેં પણ વિચાર્યું હતું પણ શું કરું હવે હવે તો પૂરું થઈ ગયું.
હમ. કઈ નઈ તું શીખી લેજે એમાં કઈ નઈ મલે.
હમ.
હા હા બાકી છે જમવાનું? ચાલ તો પછી વાત કરીએ એ નારા